કૃષનાભાઈ કેમ છો?
જય શ્રી ક્રિષ્ના એકદમ મજામાં તમે કેમ છો?
અમે પણ એકદમ મજામાં છેએ પરંતુ આજકાલ શું ચાલી રહ્યું છે કે મતલબમાં આ ખુબ જ વધારે અમારા ગામમાં બધું પાણીની ખુબ જ ખપત કરી રહ્યા છે અને સારી રીતના પાણીનો ઉપયોગ કરી રહ્યા નથી તો તે બાબત હું તમારી ઉપર સલાહ લેવા માંગુ છું. કે તમારા ગામમાં પણ શ એવું આજકાલમાં પાણી ની ખપટ કરી રહ્યા છે કારણ કે ગરમીનો મોસમ પણ આવી ગયો છે તો પાણી આજકાલમાં ખુબ જ ખપટ થઈ રહ્યું છે તો તે બાબત ઉપર મારે તમારા ઉપર થોડીક જા વિચાર કરવો વિચાર વિસર્ચ કરવો હતો કે તમારા ગામમાં પણ એવું ચાલી રહ્યું છે.
હા એટલે અમારા ગામમાં બે એક વર્ષ પહેલા એવું ચાલી રહ્યું એટલે કે જે બધા હતા ગામના લોકો તે એ લોકો પાસે એમ તો પાણીને ખોદતા ન હતી પરંતુ પાણીનો વગાડ એ ખૂબ કરતા હતા એટલે એ લોકોને એવું કે જેટલું પાણી એટલે કે એવું જ કે જે ગામડામાં જે એમ બબ મ તો બોરજ છે અમારા જે ગામના લોકો છે બરાબર બોરજ છે અને એ લોકોને જે પાણીનું જે બચત કરવાની હોય છે એ લોકો એમ તો કરતા નથી કારણ કે પાણી એ લોકો ભરપર મળી જ રહે છે પરંતુ એ લોકો એ ન વિચારે કે પછી તમને આવ તમે આવો બગાડ કરશો તો પછી આવનારી પેઢી શું શીખશે એ પછ અમે પણ કીધું અને જે અમારા ગામના જે સરપંચશ્રીએ છે તે લોકો પણ બધા ગામ કે એમ ફરે છે એમ બધા આજે ઘરે ઘરે અને બધા જોયું કે તમે કેટલું પાણીને બગડ કરો છો કેટલું બચાવો છો તે બધા સંરક્ષણ કર્યું છે અને પછી અમે બધાને સલાહ આપી કે તમે ભાઈ તમારા પા આટલું બધું પાણીની સુવિધા છે તો પછી તમે શું કામ આટલું બગડ કરો છો તમારે જેટલું પાણી ઉપયોગમાં થાય તેટલો જ ઉપયોગ લેવો ને એટલે કે બધાને ઘરેધ ઘરે પેલું ઇન્સ્પેક્શન કર બધાને કીધું સાંભળી સલાહ આપી અમે બધાને પછી કીધું પછી. એ લોકોને મગજમાં ઘુસી કે આપણે પાણીનો બગડ ઓછું કરવું જોઈએ કારણ કે તમારે તમારે તો તમારા ઘરે તો એટલું પાણીની સુવિધા બધા જ ઘરે છે પરંતુ બીજા ઘરે શું થશે એમ એટલે જે બીજાના ઘરે પાણી એટલ કટોકટી રીતે વાપરતા હોય તો એ લોકો તો એટલું પાણી એ લોકો મહત્ત્વ છે એ લોકોને તે તો તમે જોયું જ નહીં. કાર કે પાણીને આપણે એટલું બધું ગંદકી એટલે કે બગડ ના કરવું જોઈએ અને જેટલું પાણી આપણા માટે એટલે જેટલું